હલો.
હેલો.
હા બોલો!
કેમ છો?
બસ મજામાં!
બ એ મજામાં છે. સુ
જમે હા જમી લી બસ ફ્રી થયા.
શું જમ્યા આજે તમે?
આજે અમે ફ્લાવર નું શાક ખાધું.
સેમ ટુ યુ અમે બી આજે ફ્લાવરનું ખાધું.
હમ આપડે સેમ સેમ થઇ ગયું.
અમે બપોરે ખાધું અને તમે? સાંજે જમ્યા એમ?
હમ.
તો તમને એમ ખબર કે ફ્લાવર થવાથી શું ફાયદો થાય ખરો.
ના ફ્લાવર વિશે તો બહું માહિતી નથી.
અચ્છા મને બી એવું લાગે મને ખાવા બહું આઈડિયા નથી પણ તમને શું લાગે કે એવા વેજીિટેબલ્સ છે જે આપણે ડેલી રૂટીનમાં ખાવા જોઈએ જેનાથી બહું ફાયદો થાય શુ ફાયદો થઈ શકે?
હા વેજિટેબલ તો એવા ઘણા બધા છે જેમ કે અ લીલા પાંદડા વાળા શાકભાજી પાલક છે મેથી છે પછી આ કોબીજ એ બધું આપડે ખાઈ શકીએ લીલા પાંદડા વાળા શાકભાજી એ આયરન માટે ખુબ જ આપણે જરૂરી છે અને એનાથી હિમોગ્લોબિન ની પણ માત્રા આપણને એમાંથી વધારે મળે ખાવાથી.
અચ્છા. બરાબર છે મને એવું લાગે છે કે ડિનર પછી ખાવા પ્રતિનિધિ મ તો કો ન અને વાળ માટે વધારે ઉપયોગી છે એનો ભરપૂર ક તો આંખ અને વા ના જે કનેક્શન છે એના માટે વધારે બેટર છે. બ બીજું ધમ કે છે કે બ ચપ્પાને ચ્પને મા ચાલ હોય છે એ પણ થાય છે બીજું તમારા નજરમાં શું થ કે જે ખાવાથી આપના શરીરમાં ફાયદો આઈ
આવા માટે તો કહ ને તો કઠોળ જે છે ને એ બેસ્ટ વસ્તુ છે આપણા શરીરમાં પ્રોટીન નો સ્ત્રોત કેહેવાય ને તો એ કઠોળ દ્વારા આપણને પ્રોટીન પૂરતું મળી રહે એ આપ શાકારહારી માટે બેસ્ટ બા માટે તો અલગ અલગ રીતે પ્રોટીન મળી જ રતું હોય.
અચ્છા. નોન વેજીટેરિયન ને બધુ પ્રોટીન મળી લે તો મને એવું લાગે છે કે અમુક વસ્તુ જે લીલા શાકભાજી તે એમાંથી મળે છે. તે નથી નથી મળતું. બરાબર છે મતલબ બીજા શાક શાખભાજી જે નીલા શાકભાજી છે એમાંથી મળતું નથી.
જેમ કે બીજી ઘણી બધી વસ્તુ એવી છે કે આપડે આપણા શરીર માટે ખાવી જોઈએ જેમ કે બીટરૂટ છે. કાકડી છે પછી ઘણી બધી વસ્તુ એવી છે હવે જેમ આમડા છે આમડા આપણે આમ ખાઈ ના શકીએ પણ એનું જ્યુસ બહુ એવો ફરક પડે છે.
હા બરાબર કીધું તમે આપડે શાકભાજીમાં તો જોઈએ તો ઘણી બધી એ શાકભાજી છે જે આપણા શરીર માટે ઘણી ઉપયોગી છે જે ઋતુ પ્રમાણે અલગ અલગ શાકભાજી આવે એ પ્રમાણે આમ આપણે ઋતુ પ્રમાણે ખાવી જોઈએ જેનાથી આપણે શરીરમાં જે પોષક તત્વ મળવા જોઈએ એ રેગ્યુલર મળતા રહી પોષક તત્વ ની કમી નો આવે
બરાબર છે બરાબર. તમને ખબર છે સૌથી વધારે લાભદાયક કઈ શાકભાજી છે આઈડિયા છે તમને?
હા એક સરગવો પણ છે જે બધી રીતે ફાય
યસ કરેક્ટ હવે એકદમ સાચા સરપો છે એ આપણા માટે એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે શરીર ના કોઈ બી અંગો માટે એ સ્કિન છે પછી વાળ છે આ સરગવો ખૂબ એટલે ખૂબ જરૂરી છે.
સર તો માય એ લોકોનો વિટામીન તત્વો હોય છે હોય છે. કેલ્શિયમ વધારે ભાગમાં હોય છે જેનાથી પગના સાંધામાં દુખાવામાં કોઈ પણ જાતના દુખાવા હોય સાંધા ના એમાંથી પણ રાહત રહેતી હોય છે સરગવાના ઘણા બધા ફાયદા છે.
તને કે કેવું લાગે કે આપણે સરગવારને કન્ઝ્યુમ કરવું હોય તો કઈ રીતના કરી શકીએ શાક સિવાય કેમ કે એની સબ્જી બનાવ્યા વગર
સરગવાઓ ઘણી રીતે આપડણે ઉપયોગમાં લઈ શકીએ હા આપણે સરગવાનું સૂપ પણ બનાવી શકીએ પછી સરગવાને શાકમાં પણ બનાવી શકીએ અત્યારે તો લોકો કઢી સાથે પણ સરગવો નાખીને ખાય છે. અને સાંભાર માં અલગ અલગ રીતે આપણે સરગ નાખીને યુઝ કરીને આપણે ખાઈ શકીએ.
બીજી એક રીત છે જેમ કે સરગો તો છે સમજી ગયા કે સરગો એક ફળ થઈ ગયો એટ આપ શકીએ પણ સરગો છે એના એનું ઝાડ છે જે પાન છે એનો બી તમે પાવડર બનાવીને એને ડેલી કન્ઝ્યુમ કરી શકો છો એનાથી પણ એના એટલા જ. ફાયદા છે કે જેટલા સરંગવા ખાવાના ફાયદા છે.
ના બરોબર કીધું તમે સરગવાનો પાવડર બનાવીને આમ આપ લાંબો ટાઈમ. સુધી એનો ઉપયોગ કરી શકીએ.
બરાબર છે બરાબર છે તમારી કઈબ છે.
સુખીધું.
તમારી ફેમિલી સૌથી કઈ છે પણ તમને કઈ વસ્તુ શાકભાજી છે.
શાકભાજીમાં તો હું બધી જ શાકભાજી મારી ફેવટ છે એવું કોઈ શાકભાજી નથી જે બહ વધારે ન ખાવાતી હોય આ અમુક શાકભાજી જે છે વધારે ના ખાતા હોય જેમ કે પરવડ છે ગલકા છે. તુરિયા છે આવું બધું બહુ ખાવાનું આવે નહીિ કેમકે ઘરમાં છોકરાઓને અને હસબન્ડને ને બધા ફેમિલીમાં બધાને ન ભાવતું હોય એના હિસાબ થી બધી જ શાકભાજી આપણે ઘરમાં લાવી ન શકતા હોય અને બનાવ. ત પણ ના હોય.
બરાબર છે બરાબર છે આમ તમારી કો ફેવટ ખરી કે આ વસ્તુ હોયને બ જ મા. કોઈ શાકભાજી કોઈ. હા.
હા શાકભાજીમાં. તો મને આ ચોરી બી વાળી જે ચોરી આવે ને લીલી હા એ તો મને બહ જ ભાવે.
અચ્છા. અચ. બરાબર છે એ ચોરી ના ફાયદા તમને. જાવા.
ના એના બહું વધારે ફાયદા ની કોઈ ખ્યાલ નથી. પણ ટેસ્ટમાં મને સારું લાગે.
બરાબર છે બરાબર છે. જેમ કે માનું બી ફેવરીટ છે શાકભાજીમાં જે મ ટિંડો જે તમારા ઘરમાં અમે ખાલી બે જ પર્સન છીએ જે ટિંડા ના ચાહક છીએ એટલે ટિંદો ખૂબ ભાવે છે જેમ કે હું છું મારી ભત્રીજી છે એમને બંને ને ભીંડો ખૂબ જ ભાવે છે. અને અમે બંને ભીંડો ખાઈ એ છીએ અને દિવસ માં બે વખત મળે તો અમે બે વખત ખાઈએ અમને ભીંડો ભાવે છે એ અલગ વાત છે ને એના થી ફાયદા છે બ જે છે એ હાર્ટના હાર્ટ માટે ખુબ જ જરૂરી વસ્તુ છે જેનાથી હાર્ટ ને ખુબ સારો એ ફાયદો મળે છે બીજો અત્યારે તમને કદાચ. ચાલોય તો ઓનલાઈન છે ને થોડુંક ટાઈમ રાખીને ફ્રાય કરીને મતલબ ઓનલાઈન વેચવામાં બી આવે છે ખ્યાલ છે તમને એ?
ના એટલો બધો તો ખ્યાલ નથી પણ ભીંડાના ફાયદા પણ ઘણા બધા છે અત્યારે તો લોકો ખાવા માટે નહી પણ બીજી રીતે પણ એને યુઝ કરે છે જેમ કે ભીંડાનું જે જેલ ટાઈપ જે ચિકાસ હોય છે એને જે પાણીમાં ઉકળીને એને વાળમાં પણ યુઝ કરે છે એના અલગ અલગ રીતે લોકો અત્યારે યુઝ કરે છે એનાથી અલગ અલગ ફાયદા થતા હોય.
હવે તમે જો અગર મને વાળ ની વાત કરી ને તો હું તને એના માટે બેસ્ટ વસ્તુ કહું છું કે અગર તમને વાળ ન કઈ હોય ને કઈ વસ્તુ તો તમારે જે આમળા છે આમળા એને સમજાય હે તમારે એ વસ્તુ ખુબ જ ઉપયોગી છે વાળ માટે એનો લાગીને એનો જુસ પણ જુસ પીવુ પછી સરગવા છે પાલક છે આ બધી વસ્તુ વાળ માટે ખૂબ જ છે
હા સાચું કીધું અમુક શાકભાજી છે અલગ અલગ ગુણ એના ધરાવતી હોય જે અલગ અલગ રીતે આપણને ઉપયોગી બનતી હોય પણ આપણે જાણતા નથી હોતા એના હિસાબે આપણે કંઈક ને કંઈક વિટામીન્સની એની કમી રહી જતી હોય જે ખાવામાં આપણે વધારે ઉપયોગ ન કરતા હોય એના હિસાબે કઈક ને કઈક વિટામિન કે પ્રોટીન આપણે પોષક તત્વો બરાબર પૂરતા માત્રા માત્રામાં ન મળતા હોય એના હિસાબે વાળ ખરવા કે અશક્તિ નબળાઈ એવું કઈ પણ અલગ અલગ અસર થઈ શકતી હોય એમ. પણને
અત્યારે મોટાભાગના લોકોને બી ટ્વેલ ની ખામી હોય છે એનું રિઝન શું છે એ તો આપણે આઈડિયા નથી પણ મોસ્ટ ઓફલી અત્યારે ઘણા બધા લોકોને બી ટવેલ ની ખામી હોય છે એમ જો બી ટ્વેવલ તો ઘણી બધી વસ્તુમાંથી બને છે જેમ કે અ પનીર છે પછી જેમ કે આથેલું છે તમે ઈડલી કહી શકો પછી દહીમાંથીલી મારા ખ્યાલ થી ઘણું મળે છે. એટલે આ આવી એક બહું મોટી સમસ્યા છે બી ટ્વેલવ ની જેમ કે બી ટ્વેલવ ના હોય તો માણસને ઘણા બધા એના લક્ષણો જેમ કે તમારે શરીર માં ખુબ જ મતલબ અશક્તિ રે ને તમને ક્યા મન ના લાગે આ મોટા મોટું લક્ષણ છે રાખવું હોય છે પનીર છે આ બધું તો ખાવાનું ઇડલી આ તે એને તો ખાવાનું ખુબ જ ચાલુ રાખવું પડે.
તમારા પાસેથી મને ઘણું બધું જાણવા મળ્યું. બઉ મને ઉપયોગી બયનું. ને હું હવે નેકસટ ટાઈમ સર અલગ અલગ રીતે બધી શાકભાજી યુઝ કરીને બાળકોનેને ઘરમાં કેવી રીતે વધારે પોષક તત્વો મેળવી શકે. એવી બધી ટ્રાય કરીશ ભલે ત્યારે આવજો.